હા જય શ્રી કૃષ્ણ.
જે શ્રી કૃષ્ણ કેમ છે મજામાં.
હું મજામાં તમે કેમ છો?
હા મજામાં. શું કરે ઘરે બધા મજામાં?
હઉ બધા મજામાં છે, બધાએ મજામાં.
કેમ યાદ કર્યા આજે તમે.
તમે યાદ ના કરો તો મારે તો યાદ કરવાવ પડેન તમને
હા હા બરાબર છે, અત્યારે બીઝી થઈ ગયા છે, થોડા ટ્યુશન ક્લાસીસમાં ને
હા હા અરે મેં તમને એટલે કોલ કર્યો તો કે મારા ભાઈ છે, ને તેમના બે છોક છોકરા છે, એને ટ્યુશનમાં મુકવાતા તમારા એરિયા સાઈડ.
અચ્છા, તો એ કયા સ્ટેન્ડર્ડમાં છે?
એક અ. વનમાં છે, ‌ અને એક થર્ડમાં છે. ફસ્ટ સ્ટાન્ડર્ડમાં છેન થર્ડ સ્ટાન્ડર્ડમાં છે એક, હા.
હા તો કઈ વાંધો નઈ આપણે કાલે મળજો આપણે હું તમને કરાઈ દઈશ એડમિશન એમનું.
હા કેવું છે સારું રેશે ત્યાં?
ના ના એકદમ સારું છે છોકરાઓને મસ્ત ભણાવે છે હિન ચાર સબ્જેક્ટ મેઈન લેશે મેક્સ સાઈન્સ એસ એસ ને
એ એ બધું બધા મેઈન સબ્જેક્ટ જે છે એ લેશે હિન્દી ગુજરાતી એક્ઝામ આવશે ત્યારે કરાવી દેશે. હમ્મ એટલે હિન્દી ગુજરાતીની પણ કઈ ટેન્શન નથ થી એમ પણ મેઈન તો ચાર સબ્જેક્ટ જે છ છે એમાં ઉપર વધારે ફોકસ થશે એમ.
ઓકે કોમ્પ્યુટર મારે છે ને જે મોટું છે ને થર્ડ સ્ટાન્ડર્ડ માં. ત્રીજામાં છે એને મારે કોમ્પ્યુટર કરાવવું છે ખાસ. ના અત્યારે નઈ પાંચવામાં આવે ત્યાં સુધી કરાવવું છે કેમકે કોમ્પ્યુટરમાં એનું વધારે ઇન્ટરેસ્ટ છે તેને.
ઓકે.
અત્યારથી એને બધું જે જે શીખવાનું હોય. શીખી લે કોમ્પ્યુટરમાં. ને સ્કૂલમાં તો કેવું હોય બધા જોડે હોય તો એને ઇન્ટરેસ્ટ ના આવે થોડું મસ્તીમાં કડ જ કાઢતું હોય ફ્યુસરમાં તો કેવું પર્સનલમાં ભણી લે સરખી રીતે.
ના એ તો છે અને અહિયાં ત્યાંના ટીચર્સ બી બો સારા છે. મારો એક્સપિરિયન્સ છે ને ખુદનો એ એટલે હું તમને કહું છું અને કઈ ચિંતા જેવી વાત નથી એ ટ્યુશનમાં મોકલશો તો તમે.
હા.
બરાબર કઈ વાંધો હા
એ કઈ પ્રેશર તો નથી આઈ જતું ને. ટ્યુશન માં જાવ ફરી હા લેસન ને વધારે બધું આપે એમને એવું છે કે લેસન વધારે આપશે સ્કૂલ માંથી અત્યારે આટલું આપે છે. ટ્યુશન નું કરવાનું.
ના ના ના એવું કઈ જ નથી અહીંય જો મારા ભાઈ ના છોકરાઓ જતા હતા ત્યાં જ જાય છે હજુ તો એ લોકોને એટલું ફાવી ગયું છે ને હવે ને એ લોકોને હોમવર્કને એવું આપે છોકરાઓ માટે જ આપે છે જો કે એમને આવડે એટલા માટે
હા એ તો છે સ્કૂલ નું અને હા હા બોલો બોલો
હા હર વીકમાં ટેસ્ટ હોય છે સેટરડે સેટરડેના તો એમાં છોકરા આ જેટલું ભણાવે એટલો ટેસ્ટ લે તો ખબર પડે ત્યાંનું કે છોકરો કેટલું એમ મગજમાં લે છે કે એમ નહી એમ.
હા.
તો એ બી સારું કેહેવાય ને એમ.
હા એ તો છે ને આપડે એનું ખબર પડે કે શું ભણ્યું શનિવાર જે રિઝલ્ટ આવે ક્યારે એ એના એ દિવસ આપી દે છે માર્ક્સ.
ના ના ના એ દિવસ તો ના આપે કેમ કે તે દિવસ તો મોસ્ટ ઓફ બધા છોકરાનો ટેસ્ટ હોય. એટલે અમાર ત્યાં ચાર થી આઠ ટ્યુશન ચાલુ હોય ને એટલે ટીચર્સ કોઈ ફ્રી ના હોય. તે દિવસ એટલે તે દિવસ ના કરે બટ મડે ના તો ટેસ્ટ ના માર્ક્સ તમા મારા ગ્રુપમાં પર્સનલ નંબર પર આવી જાય.
ઓકે તો એમ ટાઈમ એમનો ટાઈમિંગ શું રેશે.
અ એ ફર્સ્ટ ને થર્ડમાં છે ને
હા
તો એ લોકોની ટાઈમિંગ અ સાડા સાડા ચાર થી સાત સુધી હશે
સાડા ચાર થી સાત ઓકે
એટલે પાંચ છેલ્લે પાંચ વાગે આવે એ લોકો પણ સાડા ચાર તો કે ખાલી
હમ હમ એટલે હું જવાનું છ લેવા મૂકો એમને
ઓકે તમે જાાવશો બરાબર
હા હમણાં બે દિવસ હું આવીશ
હમ
પછી બીજા કોઈને સેટ કરી દઈસુ
ઓકે ઓકે બરાબર સારું એ તો કઈ વાંધો નહી તમે આવજો ને તો અમે તમે કરાવી દેેશો એડમિશન
હા
બરાબર
બીજું બોલો કેવું ચાલે
બસ ચાલે છે તમારું અત્યારે કામ કેવું ચાલે છે
હમણાં જે જે
એ હા એ મને પૂછવું તું કે તમે કોર્સ સાનો જોઈન્ટ કર્યો છે મને જણાવશો
સાયબર સિક્યુરિટીનું કર હતું
સાયબર સિક્યોરિટીમાં
એમાં જે પેલા મારે નેટવર્કિંગ આવે. ક્લાઉડ આવે એમાં લિનક્સ સર્વર આવે એથીકલ હેકિંગ. નેટવર્કિંગમાં કેવું આજે ટી સી પી, આઈ પી, લેન, વેન, મેન.
ઓકે.
એ બધું ભણાવે નેટવર્કિંગનું બેઝિક બેઝિક.
બરાબર છે.
ક્લાઉડમાં જે આ એ ડબ્લી્યુ એસ છે.
બરાબર.
એ બધું ભરાવે. જીસીબી છે. એમાં ક્લાઉડમાં મેન આસપાસ સાસ જે સર્વિસ છે ને એ બહુ વધારે ઈન ઇમ્પોર્ટન્ટ છે. તો એ જે બેઝિક બેઝિક છે. હા હા એ બેઝિક બેઝિક હતું, એ ઇન્કલુડ થઈ ગયું તે કોર્સમાં.
ઓકે. અચ્છા એવું છે. સરસ તો તો આ તો તમારું વર્ક ફ્રોમ હોમ છે ને?
હા વર્ક ફ્રોમ હોમ છે.
ઓકે તો ત સરસ કામ કેવાય.
હા સારું લિનક્સ સર્વરમાં કેવું હતું કે તમારે કોઈ પણ અને ટ્રેસ કરવો હોય ને તો તમે લિંક શેર કરો ને એવું જ એનું લોકેશન ને એ બધું મળી જાય. બધા માટે ના હોય આપણે ફ્રેન્ડ ને જે પ્રેંક વાળું મોકલે ને. એ મોકલી શકાય.
બરાબર.
હા એમાંથી આપડે જયારે હા એમાં કાલી લિનક્સ સોફ્ટવેર આવે.
બરાબર.
એના એનાથી તમે તમારો ફોટો મૂકો ને, જૂનો ફોટો તો એ એક્ઝેક્ટ ડેટ લોકેશન તમે ક્યાં પાડ્યો તો, બધું જ આપી દે.
બરાબર.
પછી જે, હા. ના પછી જે વેબસાઈડ હોય ને
હમ.
એમાં ચેક કરવાનું કે ફ્રોડ છે કે નથી. એ વાયરસ ટોટલ ટૂલમાં આવે છે જોવાનું. એ બધું છે, સારું છે. કરાય હવે. નોલેજ માટે કરાય. જો પાછ બાકીમાં તો જોબ એક્સપેક્ટ કરો ને તો ના કરાય. કેમકે એની માટે તમારે કોલેજ જ કરવી પડે.
બરાબર એવું છે એમ, ઓકે તો મારી તો અત અત્યારે કોલેજ ચાલુ છે.
એ માસ્ટર તમારે સાયબર સિક્યુરિટીમાં ક
અચ્છા, માસ્ટર સાયબર સિક્ય્યોરિટીમાં કરવું પડે.
હા, હા. હા તો કોર્સિસમાં કેવું હોય કે, બેઝિક બેઝિક એ લોકો ઇન્કલુડ કરી દે કોર્સમાં. પછી એડવાન્સ કરવું હોય તમારે તમારે જો ઇન્ટરેસ્ટ હોય જો મને નેટવર્કિંગમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, ક્લાઉડમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. પણ જે એથિકલ હતું ને એ થોડું મને હાર્ડ અતું લાગતુતું. મેં એ ના કર્યું. મે ક્લાઉડમાં જ મે બધું ચાલુ કર્યું. ક્લાઉડમાં જ અત્યારે હું કરું છું બધું.
અચ્છા.
ડબલ્યુ એસમાં. હા, એમેઝોન વેબ સર્વિસમાં.
હમ હમ. બરાબર છે. મનતો સારું લાગ્યું તમારું આવું કામ સાંભળીને.
આઠ મહિનાનો કોર્સ હતો બીજોતો ફ્રેન્ડ્સ હા, બીજા જે બધા ફ્રેન્ડ્સ હતા એ સારા થઈ ગયા હતા. કોન્ટેક્ટ બધાનું સારું થઈ ગયું હતું.
સરસ. એજતો મેં તમને તે દિવસ મેં એટલે જ પૂછ્યું હતું કે આ કામ શું કરો છો એમ પણ તે દિવસે અમને ટાઈમના મળ્યું આ બાબત પર વાત કરવાં.
હા, હા. એ બધાને મોડું થતુંતું. એટલે નીકળતાતા એટલે
હા, એટલે જ તો એમે ઓલરેડી તે દિવસે આપણે લેટ થઈ ગ્યુંતુ બધ તેને નીકળવા માટે એટલે જ તો મેં કીધુંતું એક દિવસ તમને શાંતિથી પૂછીશ એમ, વાત તો આજે વાત નીકળી ગઈ એટલે સારું થયું. જાણકારી કઈંક મળી.
બે દિવસમાં કેહવાનો જ હતો. બધાના ઘરેથી ફોન આવતાતા. બધાને ઘરે જવું હતું.
બરાબર. સરસ. કેવું ઘરે બધા મજામાં ને?
હા, બધાં મજામાં.
ઓકે ઓકે. ઓવ બધાં મજામાં જ છે. હા હા, પાકું આવશું આવશ. તો તમે ત્યાં જ રહો છોને? પેહ્લા જ્યાં રેતાતા ત્યાં જ.
હા, ત્યાં જ રહીએ છે.
બરાબર. તમે તો આવજો તમે તો આ સાઈડ આવો મારું તો ચલો કદાચ ત્યાં આવવાનું ના થાય. તમે આવો તો જરૂરથી આવજો મારા ઘરે.
હા હા, આઈશ ચોક્કસ આઈશ.
તમારો તો અહિયાં સગા વાલા પણ છેજ ને આવ હોય તો ચાલે.
એ બાજુમાં પણ આવવાનું થતું નય એ લોકોએ કેટલું કે છે કે તમે આવતા નય આવતા નથી.
હા, એબી છે પણ આપડે આપડા રોજના રે રેગ્યુલર રુટીનમાં આપડે બીઝી હોય. કીએ છે એટલે.
હા હા.
ઘરે તો અત્યારે એવું જ લાગે છેકે હા.
એ બાજુમાં આવવાનું થાયને તો સયોર જવું જ છે પણ ટાઈમ એડજસન નય થતો શું કરીએ.
હા, એતો છે અત્યારે તો એવું જ લાગે છે ઘરે ખાલી સુવા આઈએ છે.
હા હા.
બરાબર છે. ચાલો તો. હા, એ એટલે જ તો સારું સારું ચલો તો પછી તે આપરે વાત કરીશું ક્યારેક.
હા હા. ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ